હું પણ મજામાં છું. બસ કઈ નહી આ જો ને જમવાની તૈયારી કરું છું. બનાવું છું હવે તો હવે આવીઈ જશે બધા એટલે પછી એમને ખાવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે ડિનર તૈયાર કરું છું.
મણા બનાવ્યું જમવાનું હ થોડી વાર પછી જમશું.
હમણાં તો એ બધા ની એક્ઝામ પતી ગઈ, એટલે બધા છોકરાઓ ઘરે, એટલે ધમાચોકડી આખો દિવસ
સર્ચું કહો છો તમે હમણાં તો, એક્ઝામ તો હવે પતી ગયા ને વેકેશન પડી ગયા છે પણ તો પણ જોઓ ને છોકરાઓ ઉપર ભન ભણતરનો કેટલો ભાર છે.
બહુ ભાર છે વેકેશન માં પણ કેટલી બધી એક્ટિવિટીઝ આપે એ લોક કોને હોમ હોમવર્ક બધું આ કરવાનું તે કરવાનું. વેકેશન બને લોકોને હા
સાચું કહો છો તમે એ સ્કૂલે જાય છે ત્યારે તો એમને બધું હોમવર્ક ને એવું બધું હોય જ છે પણ હમણાં, રજાઓ પડી છે, તો પણ એમને કેટલા બધા પ્રોજેક્ટ, અને કેટલા બધા ટાસ્ક એવા આપેલા છે કે જે એ લોકોને મતલબ આ ઘરે રઈ ને પણ કરવાના.
એજ આપડે આ હમણા ટાઈમ પર સ્કૂલ માં એટલું બધું એક્ટિવિટીઝ ને બધું નહીં હોતું હમણા આજકાલ ના છોકરાઓ નાના નાના છોકરાઓ એ લોકોને એટલું બધું પ્રોજેક્ટ અને એક્ટિવિટીસ આપે કે બિચારા, ભણવાનું તો કરવા જ પડે એ લોકોને હાથથે હાથે એક્ટિવિટીઝ બી કરવી પડે એ લોકોને. તો વધારે એમને બર્ડન લાગે.
સાચું કહ છો તમે અને એમનું ભણતર પણ પહેલા આપ આપણે જયારે ભણતા હતા. ત્યારે એટલું મતલબ ફાસ્ટ હવે તો જો કેવું એઆઈ નો જમાનો થઈ ગયો છે, તો એઆ એ પ્રમાણે પણ આપણને કેટલું બધું આપને રહેવું પડે છે. કારણ કે, હમણાં જે એને પ્રોજેક્ટ પ્રોજેક્ટ જે આપ્યો છે એ પ્રોજેક્ટમાં પણ એમને જો વેલ્યુ વેસ્ટ, ની સાથે સાથે જે આપણે તમે પોતે જે વસ્તુ અનુભવ કરી શકો, અને પછી, આ તમારા શું અનુભવ છે એના વિશે માહિતી તમે આપો એવો પ્રોજેક્ટ આપ્યો છે તો એ પણ એકદમ લાઈવ પ્રોજેક્ટ છે કે આપણે ક્યાંયથી કોપી નથી કરી શકતા, આપણને તો પોતે વિચારવું પડે એના માટે.
હા એ જ આજકાલ એવું જ બ વધારે એ લોકોને એવું થાય કે હમણાં શું કરીએ, એ લોકો સાથે સાથે આપણનું પણ એ મતલબ કામ વધી જાય કે, એટલે એ લોકોને સ્ટડી કરાવી તો આપણને પણ ધ્યાન આપવું પડે, તો એજ ચાલતું રહી, હમ્મ.
સાચું કહો છો તમે. તો હવે જે એમ કે, હા એક્ઝામ ના સમયે તો તમે શું પૂછો વાત કે એટલો બધો તો, એમનો સિલેબસ હોય એ સિલેબસને એમને એ પ્રમાણે જો અગ્ર જેમ જેમ સમય આગળ વધતો જાય છે એમ તેમ, સ્ટડી પણ બહુ અઘરી થતી જાય છે. એ બધામાં એટલું બધું ખેર એના માટે આપણને આટલા બધા એપ્સ અને આટલી બધી સુવિધાઓ પણ મળી રહે છે કે આપણે ઓનલાઈન કોઈ આપણો જે પ્રશ્ન હોય કે, જેનું સમાધાન આપણે ન કરી શકીએ. તો આપડે એનો ઉપયોગ આપણે ઓનલાઈન નો ઉપયોગ કરીને પણ કરી શકીએ છીએ છે.
હા એ જ કેમકે આ લોકોને મતલબ એ એક્ઝામ બી હોય તો એટલું બર્ડન હોય એ લોકો મતલબ, સિલેબસ બહુ વધારે હોય એ લોકોને એ લોકોના સ્ટેન્ડર્ડ ના પ્રમાણે એટલું બધું સાથે સિલેબસ આપી દે એ લોકોને મતલબ, ભણતા ભણતા પણ એ લોકો બિચારા બહુ પેલા થઈ જાય. એટલે ટાઈમ જ નહી મળે સ્કૂલ જવાનું પછી ટ્યુશન માં એટલું બધું પી બીજી એક્ટિવિટીસ કરવાની, બહ એ લોકો નું થઇ જાય. પણ આ આપણા ટાઈમ પર આટલું બધું નહી હતું. એટલે આપણે એટલું નહીં પણ આજકાલના જનરેશનના હિસાબથી પણ આ બરાબર પણ છે કે એ લોકોને બધી એક્ટિવિટી શીખવા મળે નો મળે, તો એ બી સારું છે એમની ગ્રોથ માટે પણ બરાબર છે.
સચ કહો છો તમે, અને બીજી વાત એ છે. કે અ ભણતરમાં પણ એટલુ કોમ્પિટિશન થઈ ગયો છે કારણ કે, આપણે જય્યારે ભણતા હતા ત્યારે, તે આપણે જો ભણીને સિત્તેર કે સાહીઠ સિત્તેર ઉપર ટકા લાવતા હતા તો પણ લોકો એવું હતું કે ના બહ સારા ગર્વ કરતા હતા પરિવાર વાળા. કે ના સારા પરસન્ટેજ લાવવે છે. પણ હવેના સમય પર જો નાઇન્ટી એટ અને નાન્ટી સેવન પર્સન નાઈન્ટી પ્લસ પર્સેન્ટ લાવે છે તો પણ, બો બધા મા બાપ પણ એવા હોય છે. કે એ લોકોને તો પણ સંતુષ્ટિ હોતી નથી.
નહી હોતી બિચારા છોકરા લોકો મહેનત કરે પણ મા બાપ એટલું પ્રેશર કરે એ લોકોને કે આટલા પર્સેન્ટ જુએ આટલો જુએ, તો એ લોકો બિચારા પ્રેશર પ્રેશર માં આજકાલ બધા સ્ટેપ બી બહુ ગલત લેતાા છે છોકરા લોકો કે માર્ક સારા નેં એવા તો, કંઈ પણ ગલત સ્ટેપ લઈ લે એટલે છોકરાઓ પર બ એટલું બર્ડન નહી કરવ એટલું એમનાથી ભણને પર્સન્ટેજ આવે એમાં એટલું ખુશ થવું જોઈએ એ લોકોને પ્રેશર નહી કરવા જોઈએ.
સચ, હા સાચું કવ છું આપડે મા બાપને પણ પોતાની વિચાર શક્તિ બદલવાની જરૂરિયાત છે કારણ કે, અ જો એવું નથી કે બધા બાળકો એક જ વસ્તુ વસ્તુમાં એક્સપર્ટ હોય કે બધા બાળકો ભણ એટલા જ આગળ હોય, કોઈમાં કઈક સ્કીિલ હોય તો કોઈમાં કોઈ ભણવાની હોય, તો કોઈમાં રમતની હોય એ પ્રમાણે એમના બધામાં અલગ અલગ પ્રતિભા છુપાયેલી હોય છે તો એવું નથી કે જે, જેના નબ્બે ટકા આવ્યા છે કે એનાથી વધારે ટકા આવ્યા છે. એ જ જીવનમાં સફળ છે પર, જીવનનો અસ અસલી જે શિક્ષણ છે એ તો આપણા, આપણે જીવનમાં શું શીખીએ છીએ શું અનુભવ કરીએ છીએ ને કેવી રીતે આપું આપણું જીવન પ્ર સાર કરીએ છીએ એના પર નિર્ભર હોય છે.
હા એ જ બધા એક જ વસ્તુ નહી કરી શકતા કોઈ ડ્રોઈંગમાં સારું હોય તો કોઈ સ્ટડીઝમાં હોય કોઈ બીજી એક્ટિવિટીઝમાં હોય બધામાં અલગ અલગ એ હોબી હોય ને એમના અલગ અલગ હુનર હોય એટલે બધા પર એ એક્સપેક્ટ નહી કરે આપણાથી કે બધા જ ભણ હોશયાર હોય, કે એટલે મા બાપ પણ મા બાપને સમજવું જોઈએ કે બચ્ચાઓ ઉપર પ્રેશર નહી કરવાનું જોઈએ કે તમે ભણો જ ને આજ કરો, એ એમને જેમાં રુચિ હોય એ કરાવવા જોઈએ કે કઈ, નહી તમે ભણવા સાથે સાથે એ પણ કરો એટલું પ્રેશર નહી આપવા જોઈએ મા બાપો અને બચ્ચા લોકો લોકોને પણ એ જ મતલબ થોડું એ લોકોને પણ સમજવું જોઈએ કે હા આજ ટાઈમ છે તો થોડું ભણવામાં ધ્યાન આપવું તો એમનું કરિયર બની જાય એજ બેવ મા બાપ અને બચાઓને સમજવા પડે.
સાચું કહ છો તમે એકદમ એકદમ ખરી વાત કરી કે એ, બાળકની રુચિ પ્રમાણે ભણવા દેવાનો આપણને અવસર આપવો જોઈએ, અને બાળકોને પણ એમના સમય ન મહત્ત્વ શું છે એ એનું એમને ભાન હોવો જોઈએ કે આ સમય આપણને, વધારે મહેનત કરીને પછી આપણો કરિયર બનાવો છે, તો એ એમનામાં પણ ભાન હોવી જોઈએ, અને મા બાપ ને પણ આવી રુચિ હોવી જોઈએ કે જે એવું હોવું જોઈએ કે જે બાળકને જે વસ્તુમાં રુચિ છે આપણે એને એ એ કામ કરવા દઈએ એનાથી આપણે એને દૂર નહીં કરીએ.
હા એજ.
સાચું કહ છો તમે, આ બડલ જતો ભણતર અને ભણતર ની બદલતી જતી જે શૈલીઓ છે એના કારણે કેટલા બધા બદલાવ આવી ગયા છે આપણા જીવનમાં પણ. અ હવે જો અ દસમા દસમા ધોરણ માં કોઈ બાળક હોય તો પહેલા કેટલું પ્રેશર હતું ત્યારે પણ હતું, હવે પણ છે પણ હવે લોકોમાં થોડી જાગૃતતા સારી આવી ગઈ છે કે, એને એટલો બધો મહત્ત્વ નથી આપતા નહી તો બાળકો પણ, એમનામાં પણ બહુ જ એમ પ્રેશર હોય. કે સારા ટકા ના આવે તો પછી કોઈ ગલત કદમ ઉઠ હવે તો, આપણે બોર્ડની પરીક્ષા એવો બોર્ડની પરીક્ષા એવું વાતાવરણ આપણે પણ, બધા બનાવીએ છીએ તો હા ભણતર માટે એમને એન્કરેજ કરવા માટે આવો વાતાવરણ બનાવવો એ ારું છે, પણ એમને વધારે પડત તવ આપવાનો એ આપડ
હા એ નહી કરવું જોઈએ હા, ઠીક છે એમને એન્કરેજ કરો એમને થોડુંક સ્ટ્રીક્ટ ો પણ આટલું બી નહી કે બિચારો પ્રેશર માં કોઈ ગલત સ્ટેપ લઈને એમને બર્ડન લાગ્યા, બાળકોને જેટલા છૂટ મતલબ ફ્રી રાખીએ તે સાર સારી રીતે ભણી શકી અને લાવે જેટલા બર્ટનમાં હોય તેટલું એ લોકો નહી કરી શકે એટલે, મા બાપ ને પણ સમજવું જોઈએ ને બચ્ચા લોકોને પણ સમજવું જોએ.
સાચું કહો છો તમે તો, હવે જો શિક્ષણ એવો વિષય છે કે, જે ભણાવવા માટે પહેલા લોકો આટલા બધા એ નહોતા હોતા જેમાં પ્રતિભા હોય, એ પોતે જ આગળ નીકળી જતો પણ હવે તો આપણે શિક્ષણ પ્રત્યે બહુ જાગૃત થઈ ગયા છે. એ જેવી રીતે છોકરાઓ અ ભણવા માટે જાગૃત છે એવી રીતે મા બાપ પણ, અ છોકરાઓને કયો વિષય કુ કરાવો કે, કેવી રીતે એમને સબ્જેક્ટ ચોઈસ કરાવી ક્યાં એમને કોચિંગ કરાવી. ક્યાં એમને ભણવા અ માટે કયા કયા ઉપાયો કરવા એ બધા બધા રીતે, હવે પેરેન્ટસ પણ બહુ જ જાગૃત છે.
હા એજ ને આ કોઈ કોઈ પેરેન્ટ્સ હોય કે જે લોકો ફોર્સ કરે કે નહી તમે સાયન્સ લો કે કોમર્સ લો એવું નય જેમને એમા જ એમને જેમે રુચુ હોય સાયન્સ લેવોય તો સાયન્સ લેવા દો, કોમર્સ લેવું હોય તો કોમર્સ લેવા દો એ લોકોને જબરદસ્તી બીજું સ્ટ્રીમ અપાવી પછી એ લોકો એમાં નહીં બરાબર કરે તો પછી એ મા બાપ એમને જ પાછું દોષ આપે કે તમે ભણતા નથી એ નહી કરતા પણ મા બાપને પણ સમજવું જોઈએ, કે એમને જેમાં રુચિ છે જે તે કરવા દો, એવું નઈ કે તું ડોક્ટર ડોક્ટર બધા ડોક્ટર નહી બની શકે કોઈ બીજું બી બને. તેયે એવું જ સમજવું
સાચું કઊ છુ, હવે જે કેટલા બધા એવા તે જ ટોપ એવા પણ, અ પ્લેટફોર્મ છે જે તમે જેમ કે અ કોમેડી આપણે જોઈએ કે કોમેડી આપણેે કોઈ દિવસ વિચાર રી નઈ હશે કે કોમેડીમાં પણ કરિયર હોય શકે. કે છે. તો કપિલ શર્મા પછી ભારતી. આ બધાને જોઈને આપણને એવું પણ થાય છે કે જો આપ પણ એક કમાઈ ન સ્ત્રોત બની રહે છે. તો કોઈ જરૂરી નથી કે ડોક્ટર ને, એન્જિનિયર જ હોવા જોઈએ પણ એ છે કે સારો માણસ હોવો જોઈએ. એને અ સારા મતલબ પ્રતિમાન શીખાવા જોઈએ અને એનો એજ્યુકેશન જરૂરી છે. પણ બઊ દબાવ વાળો
હા એ છે બધા એમને જે રુ જો રીતે કરાવા દેવુ એમાં જ એ લોકો આગળ વધે ને પેરેન્ટને સપોર્ટિવ રહેેવું જોઈએ કે નઈ તમને જે કરવું હો એ કરો, અમે છે તમારી સાથે એમ.
હા સાચું કહો છો તમે આવું વાતાવરણ તો આપવું જ જોઈએ. મારા પણ બે છોકરાઓ છે અને હું એમને, અ પૂરી રીતે બધી રીતે એમને હું કોશિશ કરું છું કે જ્યાં પણ એમની, ભણતરમાં હું મદદ કરી શકું એ પ્રમાણે હું એમને મદદ કરું છું. હું જ ભણાવું છું એમને અને અ એક બધા જ પ્રતિ સ્પર્ધા હોય સ્કૂલમાં કોઈ પણ, એના એમાં પણ એમને ભાગ લેવા માટે હું સતત એમને એન્કરેજ કરતી રહું છું પ્લસ ગાઈડન્સ આપું છું. અને એમને છુટ્ટા પણે એ જેવી રી તે જેમાં એમનું ઇન્ટરેસ્ટ હોય ઈમાં એ આગળ વધે. એવો હું એમને બાર વાર અ
હા એજ તો તમે એમ લોકોને સપોર્ટ કરો ને એ લોકોને પણ ને છે સારું મતલ એ લોકો પણ પછી એન્કરેજ થાયને એ લોકો પણ ભણે ને બધું કરે, તમે જ સપોર્ટ નહીં કરો ને પછું એ લોકો પર સ્ટીકટ બિહેવિયર રાખો તો પછી એ લોકો પણ આપણાથી દૂર થઈ જાય ને ભણવા પણ ધ્યાન નહીં આ પે. એટલે ફ્રેન્ડ જે ફ્રેન્ બની ને એ લોકો બરાબ કરીએ તો એ લોકો પણ ભણે જ ને કરે બધી વાત સાંભળે આપડી.
સાચું ક છો તમે એટલે હવે ભણતરમાં અ ખાલી મા બાપ ને પણ ખાલી બાળકોને જ નહી પણ મા બાપને પણ બરાબર શ ખોટ બનવું બહુ જરૂરી છે આજના સમય પ્રમાણે.
હા એજ. હમણાં તો બસ સ્કૂલ ખુલી જવાનું એટલે પાછું એ લોકો નું રૂટીન ચાલુ. સ્કૂલ જાઓ ટ્યુશન જાઓ એ ચ આપડું બી એ પાછું એ લોકોને હમણાં વેકેશન મળે તો બ ફ્રી થઈ જાય પાછા એ લોકો, ન એક મહિના પછી પાછું ચાલુ. ભણવાનું નહ
હા સાચું કહ છો તમે, સારું ચાલો પછી મળીએ જય શ્રી કૃષ્ણ, આવજો હા.